હલો હલોલો જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હા હું પણ મજામાં છું બહુ દિવસે યાદ કરી્યા ને આજે તો
અરે શું કહું આજને આ છોકરાઓને આ લોકો બધા છેને મને પણ આ સમસ્યા થઈ ગઈ છે હવે તો કે હેને હું સ્ક્રીન ટાઈમ વધારે આમ તો મોબાઈલ અને ફોન આટલું વપરાશમાં નથી આવતું પણ તો પણ હવે આપણી જિંદગી એવી થઈ ગઈ છે કે આપણે વધારે પડતું વિઝિબલ વસ્તુઓને બહુ જ મતલબ આપણે પ્રધાનતા આપીએ છ છેએ તો મારે પણ આંખો માંથી પાણી આવવું અને એવી માથામાં દુખાવો થવ તો હું પણ હમણાં જાતિ હ આઈ ચેકઅપ કરાવવા આખો ચેકઅપ કરાવવા કે ચશ્મા તો નથી આઈ ગયા ને મને
હા અત્યારે આ જ સમસ્યા જો ને અત્યારે મતલબ પહેલાં કેવું હતું ને કે ચશ્મા એટલે બહુ મોટી ઉંમરના લોકોને જ આવતા હતા પણ અત્યારે એવું કશું નથી આ આપણો જે સ્ક્રીન ટાઈમ વધી ગયો છે એના લીધે છોકરાઓને નાના નાના છોકરાઓને પણ કેવા મોટા મોટા ચશ્માઓ લાગી જાય છે.
સાચું કહો છો તમે અને મારો તો શું છે મારો મારા બે બાબા છે ને તો એમાંથી પેહલો મોટો બાબો છે ને એ તો જયારે સ્કૂલમાં ફસ્ટ ટાઈમ એન્ટર એને નર્સરીમાં એડમિશન કરાયું ને ત્યારે જ એને તો અ ટીચર છે ને એ મેમ એક બે વખત એને શિકાયત આ આવી હશે કે મને દેખાતું નથી આત્ર દૂરથી ખબર નથી પડતી મેમ તો એને ફસ્ટ બેન્ચ પર બેસાડતા હતા. પછી અમે જયારે ચેકઅપ કરાયો‌ ન તો એને આંખોને ચશ્મા હતા તો અમે તો ત્યારથી જ સચેત થઈ ગયા પણ હવે તો અ મને પણ આ સમસ્યા અ નો સામનો કરી કરીવો કરવામાં આવે છે અને મારા બંને બેવું બાબાને પણ આવે છે તો મોટા બાબાને તો હવે છે જ ચશ્મા અને પણ મને અને મારા નાના બાબાને પણ હવે આ તકલીફ થાય છે કે આંખોમાં થી પાણી નીકળવું નહી એવું બધી સમસ્યા થાય છે હવે
તો બસ આ જ આપણે હમણાં બધું સ્ક્રીન ટાઈમ વધી ગયો છે આપણે મોટે ભાગે ફો હવે તો કંઈક કામ પણ આપણે ઓફિસ વર્ક કરતા હોય તો પણ આપણે કોમ્પ્યુટર લેપટોપ આગળ બધા કામ કરતા હોઈએ છીએ આખો દિવસ ફોનથી બી આપણે કામ કરતા હોઈએ છીએ ને છોકરા છોકરાઓનો બી આજ કલ તો જો પેલા ઓનલાઈન સ્કૂલ્સ થઈ ગઈ એટલે ફોન થી કામ પછી એ લોકો મતલબ ઘરે હોય, તો ફોન અત્યારે છોકરાઓને ફોનની બહુ ખરાબ લત લાગી ગઈ છે. એટલા એડિક્ટ થઈ ગયા છે. ફોનના તો એના લીધે બી આ બધી અસરો થાય છે મારે પણ મારા મોટા બાબાને, આમ ચશ્મા એટલે ઓલા સિલિન્ડર નંબર કઈ ને આમ ક્રોસ માં નંબર એ રીતના આવી શિકાયત આવી છે પણ એ તો બોલો ચશ્મા પહેરતો જ નથી
મારે પણ એ છે, ને, બના મારે પણ એને મોટા વાળા છે ને, એને બનાવી તો નાખ છેી પણ એ પણ એ પણ પહેરતો નથી ને શરમ આવે છે, હવે. પણ મને તો એવી કોઈ શરમ નથી જો પછી. દેખાવામાં કે પછી કઈ તકલીફ થશે. તો એના કરતા એના કરતા તો. પહેરી લેવું એ વધારે સારું છે.
પણ અત્યારે પેલાના જેવું. થોડી કે તમને એક જ અમુક ફ્રેમ મળતી, અત્યારે તો, કેવી સ્ટાઇલિસ સ્ટાઇલિશ સારી સારી છોકરાઓની બી હવે તો, એવી બધી ફ્રેમો મળે છે કે બિલકુલ તૂટતી નથી ફાઈબર ની આવે છે. અને મતલબ. દેખાવમાં પણ. સારા લાગે એટલી કેટલી જાત જાાતની ફ્રેમો નીકળી છે હમણાં તો મારા પણ છોકરો નથી જ પડતો કે હું મને. હું એમાં નથ સારળક. તો, મને શોરામાં આવે બધા મને સ્કૂલમાં પછી ચીડવેે.
ચશ્મિશ ને એવું બધું કે છે સાચું કહો છો તમે હવે મારે તો શું થઈ ગયું છે. હું પણ એ ઓ. કઈ વર્ક કરું છું અને થોડું ઘણું આ ઘરે પણ આ મોબાઈલમાં તો હવે તમને ખબર જ છે. કે આપણે હાથમાં લઈએ એટલે કલાક તો વીયો ગયો. પ્રમાણે પણ હવે, ખબર નહ કઈ વસ્તુથી મારા પણ આટલા સમય કોઈ, દિવસ મને આંખોને કોઈ તકલીફ નહતી હું તો આરામ થી બધું જ કામ કરતી. પણ હવે તો વધારે. પડતું ફોન જોવું તો આંખોમાંથી પાણી આવે પછી માથું દુખ. ખાય અને વધારે. મતલબ એવી બધી સમસ્યા મને પણ થવા લાગી ગઈ છે, તો હવે હું. વિચારું છું કે એક વખત જઈને આઈ ટેસ્ટ કરાવી જોઉં તો શું થાય એમ.
પહેલાં બતાવી જાઓ કે સ્ટાર્ટિંગમાં તું તમને ઓછા નંબર હોય ચશ્મા પહેરી રાખો તો ધીરે ધીરે ઓછા પણ થઈ જાય છે તમે થોડું ગાજરનું સેવન વધારે કરો ખુલ્લા પગે લીલી ઘાસ. રસમાં ચાલવાનું રાખો. તો એ બધું બી આંખો માટે, આમ સારું સારું છે અને વહેલી તકે, જ તમે ચશ્મા કઢાવીને પહેરવાનું ચાલુ કરી દો. ને તો, તમને ઘણી રાહત થશે.
સાચું કહો છો તમે હવે જો જયારે આપણે કોઈ પણ એવું કામ કરતા હોઈએ જેમાં બહુ બારીકીથી આપણને જોવું પડે તો ત્યારે. ધ્યાન લગાઓ કે. પડે ત્યારે આંખોમાં દુખાવો થાય છે, પછી પાણી નીકળે છે તો આવી સમસ્યા થાય છે તો હવે અવે કઈ ને કઈ પગલા તો લેવા જ પડશે. અને જો તમે આમ કહો છો ને કે ગાજર ને એ બધું તો હું લી લા શાકભાજી પણ ઘરમાં એનો વપરાશ પણ વધારે જ છે અમારે તો. કે બ અ જ્યારે ગાજર નું સીઝન આવે છે ત્યારે ગા અ બ પાંચ પ્ર કારના જૂસ નથી પાંચ પ્રકારના ફૂડ અ બીટરૂુટ, ગાજર અ એ બધું હા, હા, આનો જ્યુસ બનાવીને હું મારા ત અ છોક રાઓ ને પણ આપું છું અને હું પણ પીઉ છું, અ જેનાથી આંખની તેજ વધારે થાય અને આવું કે છે ને કે આવણા એ એવી ઔ ઔષધિ છે કે જેનાથી જે પણ વિટામિન સી વધારે હોય છે તો હું આવળા કેન્ડી જ્યારે એની સિઝન હોય છે, ત્યારે ઈ પણ બનાવીને રાખું છું. અને અ સવારે વોક કરવા પણ અમે નં ગા પેરે મતલબ પગમાં સ્લીપર કે એવું બધું પહેરતા નથી અને અમારે ઘરની અગાડી થોડો આમ કાચો રસ્તો છે તો એના પર કોઈ કોઈ દિવસ અમે અ જઈએ પણ છે, અને છો કરાઓ પણ રમે છે ત્યાં ઘાસ માં થોડું આમ મેદાન છે તો આ બધી વસ્તુઓ તો હું કરું જ છું, એના સા થે કોઈ આયુર્વેદિક કોઈ ઉપાય હોય તો પણ બતાવજો મને.
હા, મને હેટલુ બધૂ તો મને નથી હમણાં ખ્યાલ આયુર્વેદિક ઉપાય નો. બસ એટલું જ છે કે હમણાં વહેલી તક કે જ આપણે જો હમણાં નાની સમસ્યા છે તો વલી તકે જરાક ડૉક્ટરની સલાહ લઈને તમે નંબર હોય તો ચશ્માને એવું કઢાવી લો તો આમ ઘણાને એવું પણ હોય ને કે જ્યારે શરૂઆતના નંબર હોય થોડા હોય તો એ લોકો કન્ટિન્યુ ચશ્મા પેહરી રાખે તો ધીરે ધીરે મતલબ ઓછા થઈ જાય છે એમને. અને અ ત્યારે તો છોકરાઓને જો ચશ્માની શરમ આવે તો અત્યારે તો લેન્સ પણ નીકઇડા છે, ઘણા જણા એનો પણ ઉપયોગ કરતા હોય છે.
હ, સાચું કો છો તો તમે, હ લેન્સ નો પણ ઉપયોગ કરે છે જેનાથી હા નંબર વાળા હોય તો ઈ લેન્સ લગાવી શકે છે કે જેના થી હા વધારે પડતા એવું પણ છે કે આપડે વધારે લાંબા ગાળા સુધી જો આપણે ચશ્મા પહેરીને રાખીએ આપડા નાકની આસપાસ પણ નિશાન થઈ જાય છે. છે પછી એવા ફ્રેમ ના પણ એવો મતલબ એવો મતલબ એનો એવોને એવો ત્યાં નિશાન થઈ જાય છે એ માટે પણ છોકરાઓ પહેરતા નથી એ પણ એક કારણ થઈ શકે છે.
બિલકુલ મારે પણ એને છે સિલિન્ડર નંબર પણ નથી બાકી એને એવી કોઈ સમસ્યા થતી નથી પણ છતાં પણ અમે ચેકવાર એકવાર ચેક કર્યા એટલે સ્કૂલમાંથી જ આપણને જો આવું બધું ખબર પડે છે. પછ ઘરે તો આપણને ધ્યાનમાં નથી આવતું. ્ટફ સ્કૂલમાંથી જ્યારે ખબર પડી તો અમે પણ ચેક અને મારે સ્કૂલમાં તો ઓલું એક કેમ્પ પણ આવેલો એ લોકો આયોજ જીત કર્યું તો ત્યાંથી પણ એટલા સરસ ફ્રેમના એમને ચશ્મા પ્રડ થયા છે સ્કૂલમાંથી પણ પણ ખબર નઈ છોકરા હું પહેર ત નથી જ પેરડ ત્યારે આપણે તો કેટલું કહીએ છી હા ઉ તો ડેલી એના બેગમાં મુક મૂકી દઉં છું ટીચરને કહી શકું છું કે ચલો ટીચરના બીકથી સ્કૂલમાં તો પહેરે છે.
હમ હમ તો મારે પણ આ મોટા બાબાને જયારે ચશ્મા આવ્યા તો બધા ઘરના મા મને બહુ લડતા વળતા હતા કે તમે શું તું તમે ઘરમાં એવું ભોજન બનાવો છો કે તમે એને વધારે પડતો મોબાઈલ આપો છો એના ઉપયોગના કારણે પણ એવું કઈ નથી હવે આજનું જનરેશન તો તમને ખબર જ છે કે મોબાઈલ નો ઉપયોગ થોડા થોડો ઘણો તો કરે જ છે અને આપણે અ પહેલા તો આપે એવી સ્ક્રીન નાની સ્ક્રીન વાળી ટીવી હતી હવે તો આપડી મોટી સ્ક્રીન વાળી ટીવી છે તો એ લોકો પણ ત્યાં એમાં પણ ધ્યાન લગાવીને જોઈને આમ બહુ ધ્યાનથી જોવે છે તો એનાથી પણ અસર થઈ શકે છે અને થઈ શકે છે કે આજનો જે ખાણ પીણો છે એનો પણ એના પર પ્રભાવ પડે તો આપણે એવું કઈ અ ધારી ને નથી ચાલતા કે આપણે મોબાઈલ ના કારણે જ એવું થયું હશે. પણ બહુ બધી બહુ બધી વસ્તુઓ છે કે જેના પાછળ અને આ વધારે પડતું તો આજ કાલ નું ખાન પાન પહેલાના જમાનાના જે હતા લોકો મોટા વડીલો હતા એમને જઈને ચકશમા આવતા અને મોત્યાબિંદ નું ઓપરેશન કરાવતા ત્યારે એમને ખબ એવું થ ચશ્મા પહેરતા હતા બાકી ત્યાંના આપણા ઘરડા જે લોકો હતા એ લોકો પણ ચશ્મા કે એ બધું એવી બધી સમસ્યાઓ પહેલા આટલી બધી ન હતી.
બિલકુલ ત્યારે લોકોનું ખાનપાન બી કેટલું શુદ્ધ હતું બધા લીલા શાકભાજીને એ વધારે પ્રમાણમાં વપરાશો અત્યારે છોકરાઓ તો જો ને લીલા શાકભાજી ખાવા તો કેવા મોઢા બગાડે છે એ લોકો એ પણ નથી ખાતા અને બીજું થોડુંક આ બધું જે સ્ક્રીન ટાઈમ લઈ લો થોડો ઘણો એનો પણ સમાવેશ થઈ જાય છે એટલે એના લીધે બી નાની વયના છોકરાઓને બી હમણાં તો કોમન થઈ ગયું છે નાના નાના મતલબ પાંચ પાંચ વર્ષના છોકરાઓને બી એટલા મોટા મોટા બિલોરી કાચ જેવા ચશ્માઓ લાગેલા હોય છે.
સાચું કહ છો તમે હવે આનું તો કઈ નને કઈ તો ઉપાય કરવો જ પડશે ડૉક્ ટર પાસે જવું અને પહેલા તો મારો જ ઈલાજ કરાવું પછી આ છોકરાઓ માટે પણ વિચાર કરું કારણ કે જેને છે મોટા મોટા મારો મોટો ટાબર છે એને તો ચશ છે પણ એ લગાવતો જ નથી એ કે છે કે મને બધા ચશ્મીશ કેહે છે, પઢાકુ લડકા એવું બધું કેહે છે તો પછી કે મને તો શરમ આવે છે તો મેં કહ્યું લોકો ના કહેવા પર નહી જવાનું પણ આપણને સમસ્યા હોય તો આપણને જરૂર પહેરવા જો
હવે આ જે નાની સમસ્યા છે હવે નથી પહેરતી તો તો આગળ જઈને ઓર વધારે નંબર વધશે તો ઓર મોટા કાચ વાળા ચશ્મા લાગશે. તો લોકોની વાતમાં તો નહીં આવે આપ આપણે આપણું જ જોવાનું કે આપણને શું તકલીફ છે.
સાચું કો છો તમે અને ફેશન હવે તો આમ તો જોઈએ તો ચશ્મા પહેરવાનો ફેશન પણ બની ગયો છે પેલા આટલા લોકોને હતા નહી તો ચલો આમ કોઈક જ પહેરતું તો શરમ આવતું હતી હવે તો દસ માંથી છ આઠ છો. સાટ લો મ અ, મ માણસો ને તો ચશ્માની સમસ્યા છે જ તો હવે આ ટ્રેન્ડ પણ બની ગયું છે એક. પ્રમાણે જોઈએ તો.
કહું ને હવે તો એટલા મસ્ત મસ્ત ફેશનેબલ એવી બધી ફ્રેમો મળે છે, ને કે તમારો એમાં એટલા ગુડ લુકિંગ દેખાવો છો સારા પણ દેખાવો છો તમે.
સાચું કવ છો તમે ચાલો.
હા મળીએ ચાલો જય શ્રી કૃષ્ણ.
હ